હ ના
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું
બોલો બહ દિવસે ફોન કર રહ્યો ને
હા બહુ દિવસ થઈ ગયા વિચાર્યું કે આજે તમારી જોડે વાત કરી લોઉ
ચાલો સારું કહી દઉં ટાઈમ તો મળ્યો તમને વાત કરવાનો
હા એજ ને ટાઈમ તો નીકાળવા જ પડે
સાચે ક્યાં બીજ તો આટલી વખત
કામજ ની પટે હું કરું
એતો બિલકુલ સાચી વાત છે હા તમારી, બસ મારું પણ આવુંજ ચાલે છે. સવારથી થી રાત ક્યાં થઈ જાય કશું ખબરજ ના પડે.
એજ ને મારે પણ સાથે એજ છે, મેં પણ સુભે વહેલી ઉઠવું ને પૂરો દિવસ કામમાં જ ટાઈમ નીકળી જાય અને ખબર પણ ની પડે, પોતાની પોતાના પાસે તો કોઈ ટામ, ટાઈમજ ની રતો
સાચી વાત છે હા, બટ કોઈ કોઈ વાર તો આપડે ટાઈમ કાઢવોજ પડે.
એ તો છેજ. પોતાની પોતાના માટે ટામ ટાઈમ કાઢવો જ જોઈએ.
એ જ ને આપડા સ્ત્રીઓની એક જ આ ખામી છે ને, કે આપડે પોતાની જાતને ભૂલી જઈએ. આપડા ઘર પરિવાર માટે એટલા બધા આપડે સમર્પિત થઈ જઈએ, કે આપડે આપડી જાત માટે સમય નથી કાઢી શકતા.
એજ ને પોતાની પોતાના માટે ટાઈમ નીકાળવો જ જોઈએ એજને અને ને તમે તમે ફોટો મૂક્યા હતા તમારા દીકરાના પિકનિકના, તમારો દીકરો પિકનિક ગયો છે, કઈ?
હા, એ આજે જ પિકનિક ગયો છે, તો એટલા માટે પણ હું આજે સવારે એટલી જલ્દી ઉઠી છું ને કે મતલબ એને સ્કૂલે મૂકવા જવાનોત હતો એટલો બધો એ એક્સાઈટેડ હતો ને એની પિકનિક જવા માટે અહ અઠવાડિયા પહેલાંથી જ એટલો ખુશ હત તોને
હ હા, એતો હોયજ, હું પણ પિકનિક જતી ને સ્કૂલ ટાઈમમાં તો એટલી એક્સાઇટેડ રહેતી સ્કૂલ પિકનિક માટે કે દસ દિવસ, દિવસ પહેલાજ તૈયારી કરવા લાગી જતી.
ભલે ને આપડે ફ્રેન્ડ સાથે કે આપડા પરિવાર સાથે તો જતા જોઈએ છે પરંતુ ત જે આપણને સ્કૂલ માંથી લઈ જાય છે ને પ્રવાસે એનો તો કંઈક અનુભવ જ જુદો હોય છે.
એ તો તમારી વાત સારી છે, કે સ્કૂલ માંથી જે લઈ જાય ને પિકનિક એમાં બોવ મજા આવે હા
અહ સાચું હા બહુ એટલે બહુ જ મજા આવે. આપણે એવી તો મતલબ ફેમિલી સાથે પણ આવે મજા બટ આપણે એ આપડા ફ્રેન્ડ જોડે, મિત્રો જોડે ગયા હોય, તો એ વાત મજા કંઈક અલગ જ છે.
હા, મિત્ર જોડે તો અલગ જ મજા આવે સ્કૂલ ની પિકનિકની વાત જ નિરાલી હોય છે, મને તો બો પસંદ હતા, હું તો કેટલી વાર સ્કૂલ ની પિકનિકમાં ગઈ છું, મને તો બહુ મજા આવી હતી, તમે બતાવો તમે ગયા હતા, પિકનિક?
હા, હું તો બધે જ મારા પ્રવાસ એક પણ નહીં છોડતી અને મારા મમ્મી પપ્પા પણ મને બધા પ્રવાસમાં મોકલાવતા જે લોકો તો. એટલે હું અને મારી નાની બેન.
ઓકે તમે તમારી નાની બેહેન એક જ ક્લાસમાં હતા ને.
હા અમે લોકો બંને જોડે જ હતા એટલે પ્રવાસે પણ જોડે જ જતા હતા. બહુ મજા આવતી તને ખબર એમાં શું થતું. હમણા. ઘરેથી તો મતલબ મમ્મી આપ આપણને બધું નાસ્તો અને બધું આપતી જ વાપરવા જોડે પૈસા પણ આપતા જ હતા. પણ આપણને. જય્યારે મારા પપ્પા મૂકવા આવતા હતા ને તો બસ. કપડેને. ચોરીથી ઓર હજી પૈસા આપી દેતા હતા આલે હજી રાખી લે મમ્મીને નય કતી.
હા સેમ મારા પણ હમારા પણ પપ્પા એવું જ કરતા મને અસ એક્સ્ટ્રા પૈસા દેતા જ, કારણ કે ક્યારે પણ આપણને જરૂરત પડી શકે એ માટે કે તું રાખ .
ઓ બધાના પપ્પા તો બધાને એવા જો હોય છે.
હા સેમ જ હોય પ બધાના પપ્પા મારા પણ પપ્પા ક્યારે પણ કોઈ કઈક પણ ચીજ જો જગ્યાએ જઈએ તો એ માટે પૈસા પેલા જ આપી દેતા કે ભાઈ તને જરૂરત પડશે જરૂર પડશે.
હા એમ તો મમ્મી લોકો કરે જ છે મમ્મી લોકો બી કંઈ ના પાડે પણ મમ્મીનું કેવું કે આમ જ જરૂરિયાત પૂરતા જ આપવાના એમ વધારે
હા હા એ વાત તો સારી કઈ હ મમ્મી તો કે ફાલતુ ખર્ચો કરવાની જરૂરત નથી.
અ હા ઈ ભી સાચી વાત છે હે.
હા અ મમ્મી તો પેલા જ ના પાડી દે, પણ પપ્પા એવા છે ને કે ભ પપ્પા તો ક્યારે પણ ના નય પાડે જો જોઈએ લઈ લા લઈ લે.
તો હા. પણ હમણાં તો સ્કૂલોમાં તો પૈસા લાવવાનું તો અલાડ કરતા નથી એટલે સારું છે છોક પણ અમારે બી ઘરથી મતલબ ના જ પાડી દે, પૈસા
હા સ્કૂલમાં હવે સ્કૂલમાં પૈસા નિ લેતા આ પિકનિકમાં જાય ત્યારે પૈસા લઈ નહી જાય.
ના-ના છોકરાઓને એમલે મોટાઓ મને આઈડિયા નથી પણ મારા તો હજી નાના છે ને તો એ લોકો જોડે નથી મો પૈસા ના પાડે છે.
હા તો-તો એ તો સારી વાત છે કે ક્યારેક ગુમ પણ થઈ જાય ને પૈસાને રિસ્ક હોય એટલે સ્કૂલ વાળ ના પાડી દેતા હશે.
બી એ લોકો ના જ પાડે છે યુનિફોર્મમાં જ બોલાવે છે આઈડી‌ કાર્ડનેવું બધું પરેલું ઓવું જોએ. અને બસ ઘરથી બી નાસ્તો તમારે આપવો હોય તો ઠીક છે થોડો ઘણો બાકી બધું એ લોકો ત્યાં સરસ કરાવે છે.
હા-હા એ એ તો છે જે સ્કૂલ વાલા સ નાસ તોને ખાવાનું તો જમવાનું બધું કરાવે જ છે અમે પણ જતા ને ત્યારે સ્કૂલમાં એક ટાઈમ નો નાસ્તો પછી લંચ ને ડિનર ને પછી શામનો નાસ બધું કરાવતા જ એ લોકો.
હા ું તો હું તો ત્રણ હા એક વારમાં ત્રણ દિવસના પ્રવાસે ગયા હતા હતા સ્કૂલમાંથી બહુ મજા આવી હતી
કઈ જગ્યા ગયા હતા તમે
હા બસ અમારા શહેરની આજુબાજુ જ ગયા ત અમે લોકો નજીક બહુ દૂર નહીિ પણ નજીક નજીક ગયા હતા
હા અમે તો અમારી ટ્વેલ્થ સ્ટેન્ડર્ડની પનક માં દૂર ગયા સાઉથ સાઈડ તો દસ દિવસ ન ટુર હતો અમારો તો બહ મજા આવી હતી ત્યારે મને
હા નહી નહી બોલ તો તમારી ફ્રેન્ડ બી આવી હતી જોડે
ના મારી એક મારી બેસ્ટ ફ્રેન્ડ ન આવી એનું બહુ દુખ મ એ મારી જોડે ચાલવાનો હતો પણ સીટ ફૂલ થઈ ગઈ હતી એટલે એનું કેન્સલ થઈ ગયો હતો મારો પણ એક કોઈ કેન્સલ થયો ને એટલે મારો નામ મારો નામ આવી ગયો અને તે કેન્સલ થઈ ગઈ પછી
હા સ્કલ પિકનિક તો આપણા મિત મિત્રો જોડે જ મજા આવે છે
હા સ્કૂલ પિકનિક તો બેસ્ટ ફ્રેન્ડ સાથે પછી ફ્રેન્ડસ સાથે એની એમની સાથે જ મજા આવે ફ્રેન્ડસ ના હોય તો પિકનિક ન કોઈ મજા જ નથી
ચાલો ને હવે બધી પ્રવાસની વાતો નીકળી જ છે તો આપણે પણ કંઈક ગોઠવશું કશે જવાનું
હા હા જરૂર જરૂર તમે વિચારો ક્યાં જઈએ તો આપણેે બધા પ્લાન કરીએ અને ચલીએ
હા વિચારશું હવે કશે ને તસે તો
હા તમે તો કેટલા ટાઈમ થી વિચારો જ છો કે પછ જવાના જવાના પણ પ્લેન થતો જ નથી કંઈક તો પ્લાન કરવા જ પડશે હવે
ના ના હવે કરવા જ પડશે એ જ જેમ તમે કીધું કે ટાઈમ જ નથી પડતો બટ મારું પણ આવું જ છે સ્કૂલ છોકરાઓનું ટ્યુશન જે એ લોકોનુંું ઘરે એ લોકો જોવાનું
એ એ વાત તો સારી કીધી શું એ એ એમ છે કે જિંદગીમાં કેટલા બધા કામ છે કે ભાઈ બચ્ચાં છે એમની પઢાઈ ને સ્કૂલ, ને કોલેજ, ને ટ્યુશન ને પછી એનાથી જ ઉપર ની આવ અમે તો હવે ફ્રી છે એટલે ટેન્શન નહી.
હા, તમારો વારો પણ આવશે જલ્દી.
હા, જરૂર જરૂર.
હા, અમારાથી થોડો અનુભવ લઈ લો.
હા એજને અનુભવ લઈએ છે તમારાથી. અનુભવ જ લેવા પડશે હવે તો
હા, તો એજ કામ આવશે.
હા, ફ્યુચરમાં એ તો કામ આવવાનું.
હા, નહી બરાબર છે. મારે ભી આપે. એ ગયો છે તો આજે તો ઘરે આમ ઘરે હોય તો આપણને એમ થાય કેટલી મસ્તી કરે છોકરાઓ, કેટલી મસ્તી ઘરે હવે આજે સવારથી નથી. હા, આજે સવારથી નથી. ને તો મને ગ હું જ નથી અને હું કેટલી વાર તો મારો મોટો દીકરો છે ને એ લોકો હું ને પેલા લઈ ગયા હતા એટલે આજે ઘરે જ છે. તો એને મારા નાના તારા નામથી જ હું બોલાવ બોલાવ કર્યા કરું છું.
હા.
અને ઘરમાં ગમતું બી નથી મારું એક મે એક ડોગી બી છે ને મારા ઘરે.
હા તમારે હા એને પણ ખાલી ખાલી લાગતો હોય છે કે ઘર કેટલું ખાલી થઈ ગયું છે.
મારા દીકરા સાથે થોડું વધારે છે. એટલે એ બી ઉદાસ છે હા, આજે જયમો પણ નથી. તો એ બોલો એમ જ ખાવાનું આપ્યું છે મેં એને ખાતો જ નથી એનો ભાઈ નથી એટલે. હા, હવે આવશે હવે સાંજે એ લોકો. લોકેશનને બધું તો શેર કરતા જ હોય એમના કેટલા બધા ફોટઝને બધું આવી ગયું.
હા એજ તો એટલે તો તમને પૂછું કે ભાઈ તમારો ડિગ્ર પિકનિક ગ કઈ સ્ટેટસ થી તો ખબર પયડી મને
ક કે સ્ટેટસથી આપણી લાઈફમાં શું ચાલે છે, એ બાકી દુનિયાને ખબર પડી જાય.
એજ ને તો સ્ટેટસ થી બધું બધું જ ખબર પડી જાય કે ભાઈ લોકો શું કરી રહ્યા છે ને ક્યાં છે તેમની જિંદગી માં શું થઈ રહ્યો છે.
તો સ્ટેટસ લગાવી દેએ એને સૈ
હા એ એ પણ સમજી જશે કે એ એની માટે જ મૂક્યો છે સ્ટેટસી
હમણાં તો એવું જ કે
કઈ નહી આપણે પણ પ્લેન કરીશું પિકનિક અને મળીશું પછી. જરૂર.
આપણે પણ એ પિકનિક તો જવું જ છે, બસ હા બસ હવે મારે બી સાંજે એ લોકો સ્કૂલ વાળા મેસેજ કરશે કેટલા વાગે પહોંચશે એમ તો બધું લોકેશનને બધું મોકલી દે છે, ને એટલે ટેન્શન નથી.
હા એ તો હ છે જ કે લોકેશન મો તો એમાં ખબર પડી જાય કોઈ ટેન્શન નહી રે આપણને
ચાલો વાંધો નહીં તો પછી ગોઠવશું ને પછી ફોન કરશું તમને હા ચાલો મળીએ હા મળીએે જય કૃષ્ણ બાય, હા બાય.